અવાજ આવો
હા હા આવે જ આવેજ બોલો
બસ એકદમ મજામાં તમે બોલો મજામાં
હલો
હા અવાજ આવેજે
હા આવ્યો આવ્યો મને છે ને આજે ખુબ સુંદર એક વિષય મળ્યો છે મુસાફરી એટલે કે આમ એક જગ્યાએ તે બીજી જગ્યા સુધી જવાની પ્રક્રિયા
અરે વાહ વાહ બહુ સરસ વિષય છે તો આ તો એક મુસાફરી એ તો માણસનો માણસ ના જીવનનો એક મહત્વનો ભાગ છે. કે મુસાફરીથી આપણને ઘણી બધી નવી માહિતી મલે છે.
બિલકુલ અને મુસાફરી છે ને ઘણા પ્રક્રિયાની હોય છે કોઈ આમ કેહેવાય ને કે પગે ચાલે છે કે કોઈ સાયકલ વાપરે છે કે કોઈ બસ કા તો ટ્રેન કા તો હવાઈ જહાજનો ઉપયોગ કરે છે.
હા હા એકદમ સાચી વાત કે છે કેમ કે સમય અંતર અને જરૂરિયાત પ્રમાણની મુસાફરીનું સાધન પણ પસંદ થાય છે આપણને
પેલાના તો સમયમાં છે ને લોકો આમ જાતે પગથી જ અને બેલગાડી અને ઘોડાથી મુસાફરી કરતા હતા.
હા એ તો છે પણ હવે તે સમયમાં મુસાફરીમાં વધુ સ મય લાગતો હતો પણ હવે લોકો શાંતિથી સફર પણ કરી શકે છે એકદમ
સાચું કીધું અને આજે આજના વિજ્ઞાન અને તકનીક ના કારણે છે ને મુસાફરી ઘણી સરળ બની ગઈ
બઉ સાચી વાત કધી કેમ કે આમ હવે શું થઈ ગયું કે ઓછા સમયમાં લાંબા અંતર સુધી પહોંચી શકાય આપણે ટાઈમ નો પણ આપણેે બચાવ કરી શકીએ છીએ એની અંદર
સાચું બસ થી જ મુસાફરી ઘણા લોકો કરે છે અને બસ લગભગ આમ દરેક ગામ અને શહેરને આમ જોડે છે.
હા એ તો છે કેમ કેમ બસ થી રોજના કામ માટે પણ લોકો અવર જવર કરતા હોય છે રોજ નુ અપડાઉન ને ઘણું બધું હોય છે. ઘણી બધી કામમાં લાગે બસ આપણને
બિલકુલ અને ટ્રેન પણ આમ ખુબ જ મહત્વનું મુસાફરીનું સાધન છે.
હા એ તો છે કેમ કે ટ્રેનમાં એક સાથે ઘણા લોકો મુસાફરી કરી શકે તો ટાઈમ પણ બચે અને આપણે જોડે મુસાફરી પણ કરી શકીએ.
લાંબા અંતરની સફર આરામથી થઈ શકે છે.
હા એ તો છે કેમ કે આમ ટ્રેનમાં શું હોય કે વિવિધ પ્રકારના ડબ્બા હોય છે. જેમાં મુસાફરોની જરૂરિયાત પ્રમાણે એ લોકો છે ને આમ પ્રવા શ કરી શકે એવું એની ટ્રેનમાં.
હવે જ આસ્થી તો છે ને મુસાફરી સૌથી ઝડપી ગણાય છે.
હા એતો છે કેમ કે આમ દૂર દેશ સુધી ઓછા સમયમાં પોહ ચવુ એ હવ આમ હવાઈ હવાઈ મુસાફરી થી જ શક્ય થઈ શકે છે.
બિલકુલ અને છે ને કેહેવાય છે કે. આમ સમુદ્રના માર્ગથી પણ આમ મુસાફરી થઈ શકે.
હા કેમ કે આમ હવે તો જહાજનો ઉપયોગો ઉપયોગ લોકો. અને માલ બંને માટે થાય છે કે આપડે લોકો બી જઈ શકે અને માલ શ માન પણ જઈ શકે હવે જહાજ પરથી.
પણ સાચું કીધું મુસાફરી કરતા પેલા જ ને આમ યોજના બનાવી જોઈએ.
હા એ તો બહુ જ જરૂરી છે કેમકે યોજના હોય ને તો આમ સમય. અને ખર્ચ બંને નો યોગ્ય. આયોજન આપડે થઈ શકે એનાથી.
કઈ મુસાફરી કરી છે તમે કઈ ગયા છો? ગયા છો?
હા કેમકે શું કેવાય કે આમ જો અમે લોકો તો ગયા છે ખાસ. થી બધી જગ્યા પર મુસાફરી કરવા માટે. પણ કેવું કે આમ બહુ એવી લાંબી મુસાફરી કરવા નહી ગયા કેમ કે અમે વ ધુ સમય હોય ને. તો જ એવું લાંબી મુસાફરી સફળ થઈ શકે એવું.
તમે ક્યાં ગયેલા મુસાફરી કરવા મને થોડું જણાવશો?
હા કેમ નહી કેમ કે અમે મુસાફરી કરવા માટે અમે આમ ગયા તા શું કેવાય આબુ ગયા તા. ત્યાં અમે દરેક વિવિધ ત્યાંની એકદમ લોકલ વિવિધ બધા પહેરવેેશ જોવા ગયા તા અમે લોકો ત્યાં આગળે ત્યાં આગળ નવી નવી જગ્યાઓને શું કેહેવાય ત્યાં નવી નવી જગ્યા ઉપર ગયા તા તેમની સંસ્કૃતિ અને તેમના પહેરવેશ. તેમનું ભોજન ત્યારે ઘણી બધી વસ્તુ અમે લોકો નવી જાણવા મલી હતી ત્યાંથી અમને.
ઓ અને મને થોડું જણાવશો કે તમે કેવી રીતે અને કેમના ગયેલા?
હા અમે જો ને અહિયાંયાથી પેલા અહિયાયાથી અમે ટ્રેન ટ્રેન લીધી. ઘી તી ટ્રેન માં અમે લોકો અહિયાંથી ગયા તા. કેમકે ટ્રેનમાં છે ને સૌથી વધારે મજા આવે આપડે આમ બધા પાચો જણા હોય તો ટ્રેનમાં પણ બવ મજા આવે પેલા અહંયાથી ટ્રેનમાં ગયા ત્યાં પછી ઉતર્યા ત્યાં પછી એમ ની જે એકદમ લોકલ ગાડી હતી એની અંદર એમાંથી બેસીને પછી અમે લોકો આમ ઉપર માઉન્ટ આબુ ચડ્યા. ત્યાં આગળ બઉ બધા ફોટો પાડ્યા અમે લોકો પછી અમને ત્યાં આગળ ત્યાંની ખાવાની વસ્તુઓ અમે જોઈ. કે ત્યાં આગળ શું છે જેમ કે રાજસ્થાનની આમ આમ શું કેહેવાય પ્રખ્યા ત કચોરી ગણાય છે કે અમે ત્યાં આગળ કચોરી ખાધી. ને ત્યાં સ્પેશિયલ બધી ને ત્યાંની વિવિધ જાતની બધી આઈટમ શું કેહેવાય અમે ત્યાં આગળ ભોજન. ટ્રાય કર્યું તુ.
ત તો મને જણાવ્યું અમે પણ અમારા ગ્રુપ જોડે છે ને આવી રીતે જા આબુ ગયેલા બટ અમે છે ને ગાડી લઈને ગયેલા. અને જે મજા કરી છે ને ગાડીમાં. એ ટ્રેન કરતા પણ બહ જ વધારે જ મજા આવી ગયેલી અ ગાડીમાં ગયલા ને તો અને આમ કેવાય ને કે યાદગી રહી ગઈ ગાડીનું તો સફર કારણ કે અમે જતા જતા છે ને આમ કેવા ને કે પંચર બી પડેલું અને અમે ખુદ જ આમ જાતે જ બનાવ ડેલું પછી એટલી બધી મજાક કરી પછી આબુમાં તો તમે જેમ જણાવ્યું એમજ અમે વિવિધ પ્રકારની આમ જગ્યા ફરી જેમાંથી એક આમ કેવાય ટ્રોટલોક છે. અને તેમાં ખુબ સુંદર ફોટા બી પડાવ્યા અને ખુબ જ આનંદ થયો. અને મજા આવી ગઈ અને ત્યાંની સ્પેશિયલ આમ લસ્સી તો રહી જ ગઈ. તમે એ જણાવ્યું જ નહી અમે તો એ પણ પીધી.
ઓહ સરસ સરસ ક ક એ પણ એક એ પણ એક નવો શું કેવાય અનુભવ છે એ ગાડીમાં જવું બી એક નવો અનુભવ
તમારી બહુ સાચી સાી પણમ મને એવું લાગે કે ગાડી કરતા છે ને ને ટ્રેનમાં વધારે ટ્રેનમાં મુસાફરી કરવું આપણને વધારે યોગ્ય લાગે લાગે છે મને તો
મને થોડું જણાવશો કે કેમનું ટ્રેનમાં કેમની સરળતા મળે છે કે આમ શું ઈઝી રીતે કે પછી કેવી રીતે આમ તમને
કેમ કે જો ટ્રેનમાં કેવું હોય કે ટ્રેનમાં તમે બધા એક ગાડીમાં શું થાય કે ગાડીમાં જે માણસ ચલાવતું હોયને માણસ શું થાય છેલ્લે થાકી જ જાય પણ જયારે ટ્રેનમાં કહ કે ટ્રેનમાં એક જ તમે પાચ છો લોકો તો તમે એક સાથે બેસીને તમે શું કેવાય ત્યાં રમતો રમી શકો છો. જેમ કે અંતાક્ષરી છે. દમસેરાસ છે. ઘણું બધું તમે એની અંદર રમી શકો જયારે ગાડીમાં કેવું થાય કે ક કોકને ફાવે ના ફાવે જે માણસ ગાડી ચલાવતું હોય એ તો એ તો કશું કરી જ ના શકે. જયારે ટ્રેનમાં કેવું થાય કે અને ટ્રેનમાં લોકલ બધી અવર જવર ત્યાંના તમે બીજા લોકો સાથે પણ શું કે વાતચીત કરીને નવો અનુ ભ બી લઈ શકો એની અંદર કે તમે ગાડીમાં તો કોઈ મ ગાડીમાંબી અનુ થાય તમે કોઈ નવા માણસ ને ના મળી શકો ત્યાં આગળ જયારે ટ્રેનમાં કેવું કે તમે નવા માણસોને મલો લોકલ ટ્રેન નું તમે ખાવાનું ખાઈ શકો છો. ત્યાં આગળ અલગ-અલગ જાત નું આવે. જો આમ રાજસ્થાન ત્યાં પહોંચતા-પહોચતા જેટલા વચ્ચે બીજા શું કેવાય શહેરો આવતો હોય તો ત્યાંની લોકલ આઈટમ પણ આપને ખાવા મળે અને ઘણી બધી વસ્તુ તમે એની અંદર તમને નવો નવું-નવું તમે એની અંદર શીખી શકો ત્યાં આગળ. એટલે મને એવું લાગે છે કે ગાડી કરતા છે ને ટ્રેન વધારે યોગ્ય લાગે છે. મને-
સુંદર તમે તો મને જણાવ્યું પણ મારા દ્રષ્ટિકોણ થી જોવા જઈએ ને તો ગાડી છે. ને વધારે આમ ઉપયોગી અને એ છે કારણ કે જો ગાડીમાં આપણેે જારે જવું હોય અને જેટલા આપ ટાઈમ કશું ફિક્સ નથીહોતો. ગાડીમાં આપડે જય્યારે જવું હોય. ત્યારે જવાય જ્યાં જવું હોય ત્યાં જવાય બ ટ્રેનમાં કે એક વાર આપણે બેઠી ગયા એટલે ડાયરેક્ટ એ એની આમ કેવાય ને જગ્યા અને સ્ટેશન જ ઉતારશે પણ આપડે ગાડીમાં તો કેવું બ્રેક લેવી હોય. રસ્તામાં કે વગેરે-વગેરે બહુ જ બધું જ કેહેવાય ને એ ખતમજ ના થ અને ગાડીનો એક્સપિરિયન્સ તો આમ અલગ જ લેવલનો છે. ટ્રેન કરતા તો હું માનું નતો કારણ કે આપણે જો સવારે લેટ થઈ ગયું તો આપણે ટ્રેન તો છૂટી જવાની પણ, આપ આપડ ફરવા ગયા હોય, અને આરામ થી આવવું હોય. તો ગાડી તો બેસ્ટ જ છે. અને એવું હોય, આમ થાકી જવાય. તો આપડે એક ડ્રાઈવર લઈ લેવાનો. એટલે એ પણ આપડે હળવું થઈ જય. બી કામ
એ એ બી એ બી સાચી વાત છે, કે પણ હ તો છેજ નહી, હવે બે-બે વસ્તુનુ, પોતપોતાની મજા છે. તમે ટ્રેનમાં બી ટ્રેનની પણ, એક અલગ મજા છે. તેના ગાડીની પણ એક અલગ મજા છે, તમે બે જગ્યા ઉપર બે જઈ, તો શકવા જઈ, તો શકવાના જ છો તમે સમજો પણ બે એવું, એક્સપિરિયન્સ લેવા હું, તો એવું કઉ. કે આપણેે બેવું એક્સપિરિયન્સ લઈએ, તો આપણને બેવ ખબર પડે અલગ-અલગ
બિલકુલ, તમે તો હા હું, પણ આ વાતમાં સહેમત જ છું. તમારી કે બેનો એક્સપિરિયન્સ આમ લેવો જ જોઈએ, આપડે. કદી આપડે ટ્રેનમાં જવાનું કદી ગાડીમા જવાનું અને બઉ જ આપડે ઉતાવળ હોય, તો હમ હવાઈ જહાજમાં જવાનું, આમ બહુંજ મજા આવી જાય, અને જો કઈક નજીકમાં જવાનું હોય, તો આપડે બસ નો ઉપયોગ કરી લેવાનો હોય. ગામમાં કઈક જવાનું હોય.
એકદમ એકદમ સાચી વાત, ત્યાં આગળ તમે ત્યાંનોમ ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકો, ત્યાં આગાળ જે હોય, ને એ બઉ સાચી વાત કીધી
હ બિલકુલ અને આજે છેને, આ વિષય પર આપડણે ચર્ચા કરીને મને એટલો બધો આનંદ થયો, ને આપે બીજી વાર આપદે ચોક્કસ, આ વિષય પર વાત
ચોક્કસ ચોક્કસ, ચલ
પણ